શું કરો છો તમે?
કાઈ ની બેસી રહેલા.
એવું કા જવાનું છે ફરવા જવાનો પ્લાન તમારો હમણાં?
ના હમણાં તો કશે જ નથી કેમ કે અમારી બાજુ બહુ વરસાદ છે એટલે કશે નહી જવાના હમણાં તો. હા વરસાદ થોડો થોડો હ થોડો થોડો ડીમ થશે તો વિચારશું કશે જવાનું.
અચ્છા અચ્છા અમે એમ કરતા હતા વીકેન્ડ પર ફરવા જઈશું તમે આવવાના છે કે?
ના ના ના હમણાં તો નહી આવવાના કેમકે ખુબ જ વરસાદ છે.
હા
પછી થોડા દિવસ પછી પ્લાન બનાવે તો
હા હા તેવું તેવું જ એટલે અમે વિલ્સન હિલ જવાના છે હમણાં મોન્સૂન છે તો
હા હા તનો વ્યુ બહુ મસ્ત છે વિલ્સન હિલ નો
હમ તા કારમાં જઈ સારું પડે કે એમ
બંને જ બંને જ સારું બંને બસ તો જતી જ નથી કાર જ સારી પડે તો બાઈક બેજ હા હમ
હમ તમે ક્યાં ક્યાં ફરવા ગયા એમ આજ સુધીમાં ક્યાં ક્યાં ફેર્યા પ્રવાસન સ્થળ?
તરાની સાઈઠ ગીયા સુરતમાં પોયચા છે પછી મધુબન ડેમ છે. એ બાજુ અમે ફરી આયવા છે અજુ લોંગ ટ્રીપ પર નહી ગયા.
એવુ હા અમે લોંગ ટ્રીપમાં તો છે ને અમે કા ગેલા ઈને હુ કેઈ આખું સૌરાષ્ટ્ર ફરેલા.
એવું છે.
કામાં આખું ફરેલા ત્યાં ગોમતી નદી ને મહાદેવજી નું મંદ દિર ને શી કુષ્ણ ભગવાન નું મંદિર ને એ વડે ફ
હમ હમ
એમ કને દ્વારકા ગેલા હતા પણ દ્વાર કા ગયા ને તો એ સમજ પડી કે કાર કરતા ટ્રેન માં જાવું તે સારું પડે, કેમ કે વલ ઠંડી ટ્રેન ઉપડે તો ડાયરેક્ટ દ્વારકા જંક્શન પર ઉતારે એટલે એ સારું પડે. એટલે અઈંયા અમે ગેલા એ હારું પટુ છે. જવાનો વિચાર ત કર્યા કરતા છે તમે જવાના હોય તો
હ હ હ પાક્કુ પાક્કુ અમે વિચારીને કયે હ ને.
હ એટલે હ ત્રણ ચાર જણા જ તૈયાર છે તો તમે આવાના હોય તો ઘણા થઇ જાય. તેમ સારું પડે.
હા તો ક ને અમે બી થોડા ગણા આજ આ આવા તૈયાર થાય તો બધાને કહીએ ને.
હમ પ્રવાસન સ્થળમાં તો દ્વારકા છે, સૌરાષ્ટ્ર છે, રાજસ્થાન હવે આ અવે આ વેકેસનમાં અમે વિચાર કરતા છે રાજસ્થાન જઈએ રાજસ્થાનમાં ખાટું શ્યામજી નું મં દિ છે પહી સાવરિયા સેઠ છે.
હ
બાલાસર ધામ છે બાલાજીનું એ બાજુ જવાનો વિચાર છે.
હા હ હ હમે આગળ પ્લેન બનાવેલો હતો પણ પસી કઈ ને કઈ પેલું આ પ્રોબ્લેમ આયા કરે એટલે. હ કેન્સલ થઈ જાય. હ હ
રાજસ્થાન આજ સુધી નય ગીયા એટલે તા જવાનો વિચાર છે.
હમ્મ હમણે તો હ હમણે તો આ વરસાદ બઉ આવે ને એટલે કસે બી ફરવાજવાનું મનેય ની થાય કેવ કે બહાર નીકળે એટલે હા
પર જવાનું હોય તો મજા આવે જેમ, કે સાપુતારા, આહવા, ડાંગ બાજુ વ્યુ મસ્ત, નેચર મસ્ત રહે. હમ્મ પ્રકૃતિ સૌંદર્ય મસ્ત રહે.
ને મસ્ત છે. એ સાઈડ નું બહુ મસ્ત રહે છે ને ત્યા આ બધા ધોધ ને ગણેશ ધોધ ને શંકર ધો, દૂધનીવા બો બોઉ મસ્ત મસ્ત બધા હમણે તે આ સિઝનમાં જ ચોમાસા માં તે જોવા મળે પછી નહી.
હા એ પાછુ નહી આવે ચોમાસામાં થતું હશે કે એ એરિયામાં.
હ એ એરિયામાં ચોમાસામાં જ થાય. ચોમાસામાં એ એરિયામાં એટલી મસ્ત પર પ્રકૃતિ ના સૌંદર્ય જોવા મળે, અનેક ધોધ, એલા મસ્ત પડે ને કે બધા બહુ જાય. હમ્મ
હ‌. તે એ બધું કુદરતી રીતે જ પાણી આવ,
હા કુદરતી કુદરતી જ.
હમ્મ ને હરિયાળી એકદમ હસ,
હ હરિયાળી એટલું મસ્ત હરિયાળી થઇ જાય એટલે એટલું મસ્ત દેખાય. કે આપડે ફોટો શૂટ કરવું હોય તો બી એટલું ફાઈન.
એવું.
હ બોજ મસ્ત સાચે. જોવાલાયક આપડે એકદમ આનંદ મેહસુસ થાય ને તે તે પેલું, મનની શાંતિ અનુભવ હોય ને તેવું છે. હા નહી ગયા અમારે તો બહુ હા લઈ જશુ. તમે આવજો ને બહુ મસ્ત અમે બી જાવા જ કરીએ એમ એટલે ઓછો વરસાદ હોય ત્યારે જઈએ. બાકી બહુ વરસાદ તો પછી ને નહીં જઈ. કેમ કે પ્રોબ્લેમ પછી આ ભરાય છે તે ભરાય છે એ બહુ બધું થાય એટલે પછી કંટાળ આવે. એટલે ઓછો વરસાદ તો એ થાય ને તાર જોઈએ હ
પછી બધા બહુ ફરવાનું છે એમ. તો બહુ બડે ફરવાલાયક સ્થળ છે પણ કઈ ને કઈ, લોંગ ટ્રીપ ના સારું તો બહુ અમે અમે બે ત્રણ વખત ગયા પણ, કઈ ને કઈ પ્રોબ્લેમ આવે એટલે ના પાડી દે એને કોઈ તૈયાર થાય.
કોઈ તે એક જણ તૈયાર થાય ને એક જણ ના પાડે ને આમને તેમને એમાં જ. આખો પેલું ટ્રીપ કેન્સલ જ છેલ્લે થઈ.
હા એટલે‌.
અમારે બ એવુંજ છે હવે વિચાર કરતા છે.
હમ બધા અલગ અલગ સ્થળ જોઈએ તો, તેના વિશે આપણને વધુ જાણકારી મળે એટલા માટે કઈને કઈ ને, માઇન્ડ પણ ફ્રેેશ,
ફ્રેશ થાય ને એકદમ નવરું નેચર મળે ને એકદમ શાંતિ નો અનુભવ. એટલું મસ્ત સંધર હ. કંટાળા આવે એટલે એટલું મસ્ત. વાતાવરણ એટલું,
ને આપણે અલગ અલગ લોકોનું રહેણી કહેણીને એવું બધું જોવા મળે કે.
હમ હમ એવો જોવા મળે બહુ મસ્ત છે.
હમ તે લોકો ના પહેરવેશ તે લોકોને બને ખાણી પીણીને બ, ું અલગ અલગ રહે બધે અલગ અલગ એકદમ,
હમ.
એટલે એટલા માટે જ કે તમે જવાના હોય તો,
હા કહીશું કહીશું પાકું. પાકુ અમે પણ આવીએ છીએ ને થોડા ઘણા માણસ થઈ જાય તો બહુ સારું પડે એટલે અમે બી અમારા સગા વાળા ને કઈ પૂછ કોણ આવવાનું છે કોણ નહી. પછી તમને કોલ કરશું હા ને પા
હમ હમ તો પછી આપડે જશ તો તેની શોપિંગ કરવા માટે જશો એક દિવસે ત ફ કપડા કઈ નાસ્તા લેવા પડશે
હા હા હા હા હા
સના થ્રુ જશું કાર થુ જશું બાઈક થ્રુ જશું કે ટ્રેન થ્રુ જશું
કે આ આપડે સાથે કેટલા જણ તૈાર થાય તે હિસાબે પછી ડિસાઇડ કરીએ ચાલે
ના આવે
એટલે વધારે તૈયાર થાય તે હિસાબે કરીએ ઓછા તયાર થાય તો પછી તે હિસાબે કાર કરીએ પછી તેવું એક એકદમ વધી જાય ને એવું હોય તો પછ તે હિસાબે ટ્રેનમાં ગોઠવીએે
હા હ
હમ
એટલે તે હિસાબે ને કપડાંને ને બધું જ એડજસ્ટ કરવા પડે તૈયાર
એડજસ્ટ કરવા પડે પછી ત્યાં બુકિંગ હોટલની બુકિંગની બધું આપ પછી જ કરેલું હોય તો સારું પડે હા હા
તે જ વિચાર કરતી છે ઉંમરે બી બે ત્રણ જણા છોકરી છોકરી જવાના છે એમ તો
હા
તોયાર થતા છે હવે તણ જણા કે આપણેે જઈએ લોંગ ડ્રીપ પર જ જઈએ હમણા બધી રક્ષાબંધનનીને એવી રજા આવતી છે તો ત્યારે જ ફરવા જાય ઘરે રક્ષાબંધન પને પછી ત્રણ ચાર દસની વધારે રજા છે એટલે એટના માટે જઈએ એમ કેતા એટલે એવું વિચાર કરતા છે
હા હા હા
એક એ રજામાં ફરી આવી ને બે ત્રણ મૂકી દેવા પડે તો રજા મૂકી
હા તે તો તેવું જ હોરી તેું જ
હમ એટલે તમે વધારે ફરિયા કર એટલે મેં કરું ચાલ તમને પૂછું
હા હાા કઈ નઈ વાંધો નઈ તમને ઇન્ટરેસ્ટ થાય તો ફોન કરવાનો અમે બી પેલું હવે તો આવીય કે ન તૈયાર થાય
હમ ને પાછું આપડે ફ્રેન્ડ ફ્રેન્ડ ક્યાં ફરવાના ઘણા ટાઈમે એ જ ટાઈમે આપ મળ ખર લાસ ટાઈમ આપ આપડે પેલું દમણ વે હેું
એ આપ ચોમાસા પા ણ ઓ
જમાાર
હા
આપ ફસ્ન
હા
હલો હા લાગે નેટવર્ક ઈસુ છે તમારો અવાજ નથી આવતો હા આ વર્ આ ચોમાસું ને એટલે આ નેટવર્ક ન જ બોબ્લેમ જરાક વાતની થાય એટલે વાત અટકી જ જતી રે
વાત વાત થઈ જાય બંધ થઈ જ ને સંભળાયે ની ને એવું તો થતું છે હ હા
એટલે ત્યારે આપણે કેટલા સાત આઠ જના બધા જ ફ્રેન્ડ મળલા કદાચ તો એક જણી ની આવ લવું કઈ હતું ને
હા હા સાત કે આઠ જણ આપડે પેલા એક જણ નહી આવે પછી અહિયાં બી આપડે વિષ્ણુરી ગેલા તે ભીબો મસ્ત
હા આપડે એ ગેલા બો મસ્ત હા હ કે ત્યાર બી આપણે બહુ મજા કરી લ કે
હા હા
એટલે જ આપડે ફ્રેન્ડ ફ્રેન્ડ પાછા કાર મડિયે અમુક જોબ કરતાય અમુક ભણતા રે ને ફેમિલી જોડે ને એવું એટલે ટાઈમ એડજસ્ટ થાય એવું મ મળવાનું
હા એવું જ મળવાનું થયા છે કોઈની બર્ડે ને એવું હોય ને ત્યારે બહ સારું બહ ત્યારે મળલવાનુંલું
હા કે ત્યાર મળીએ ને એમ આપણને નવું નવું જોવાનું બી મળી જ જાય પ્રવાસન સ્થળ ભી એક પતી જાય હા અને મે એમ કે નાસિક માં ત્રંબકેશ્વર આવલું ત્યાં જવાનું છે એકદ
હા હા તમારે આમ આપડણે ટ્રીપમાં જઈએ ને આપડણે ચીકલી શોપિંગ કરવા જઈશ હાને આ સારું પડે થોડું
એ સારું પડે ચીખલીમાં ગમે તે બી મળી આપડે એક દમ રીશનેબલ અપને હમ્મ આપ પુહે તે એ સબ મલીરે એમ
દિવસ જાય ને તો બધી જ જેવી શોપિંગ થઈ જાય એ સારું પડ પછી જોઈ તો થોડુંક થોડુંક વલસાડ થી લઈ લેશુ
હા વલસાડ કા તો ચીખલી ચીખલી પેલા જઈ જવાનું ત્યા બરાબર ની મજા આવે તો વલસાડ જશું?
હમ્મ હમ્મ તેવું કરશું હને.
હમ્મ, ચાલો ની આવતા રવિવારે આપડે જોઈએ. એ તો પછી અહીં જ શોપિંગ કરવાનું ને નાસ્તો બી એમ ખરાબી નઈ થાય ને આપણા હેલ્થ માટે પણ સારો એવું હોય તો સુકો નાસ્તો ને એવું બધું થોડોક ઘરથી બનાવી લેસુ અલગ-અલગ જણાને થોડાક
પેલું પેલાં લઈ લેવાનું હમ્મ લેવાનું હને.
હમ તૈયાર થોડાક લય લેવાનો તેવી તૈયાર બી બનાવો આપડે ચેવડો તૈયાર એટલે આપ ક્યારે તાત્કાલિક બનાવે ને
હા તે સારું પડશે હાલ
મેં વિચાર કરતી છે વલસાડ જેસ્થાન માંથી નાસ્તો બનાવે. દેન તન નું સારું છે.
તે બી ચાલે સારું છે વાંધો નહીં.
હમ્મ એટલે આપડે જઈએ તો પછી કંઈ હા આપ આપણી બોડીને બી હેલ્થી જોઈએ કા પાછી તબિયત ખરાબ નહીં થઈ જવા જોઈએ.
હા
એટલે બહારનું તો આપડે ઓછું જ ખાવાનું આપણેે અહીંયાથી જ લઈ ને બધું નીકળવાનું એટલે આપણને હેલ્થ
હમ્મ હમ્મ ચાલે.
હાને
હ ચાલો તો હે પછી ટ્રીપ ગોઠવીએ ગોઠવીયે પછી? હા હા સારું પડશે બે તન જન જાય તો હા તે થાય તે હિસાબે પસી ડિસાઈડ કરીએ હા.
હા રવિવારે પછી જઈએ ને જોવા હારુ.
હા.... ચાલે.
એટલે પછી કેટલા જણા ત્યાં થાય ને પછી તે હિસાબે આપડે કઈક, કામ કે કઈ પેલું એમતેમ ગોઠવી એ ચાલો તો હા, રવિવારે મળીયે શોપિંગ માટે હે ને હા જી હા, હ ઓકે બાય.
બાય બાય બાય.